બસ કોઈ હારે મજામાં.
હઉ મજા અતાઈ મજા.
હા એ મસ્ત આવાજ આવશે.
હમમ.
શાંતિ
હ શાંતિ શી કર્યા.
અક્ષુ આ રમીરા આ વિસોન વિદ્યા જોડે.
ખાવશે.
હા હ ફવારેશે કોન. એ હું હજીે આ એટલે એમ કડીક એ ઊઘાયેલી હતી કને.
હ મોડા આ છેન.
હ મોડા એદમાં ભૈઇ એટલે ઘડી કે એમ કરીને પસ તો હઈ જ તારમાં તો શાંતિ છે કો.
હમ વિદ્યા ની તો ભણવા જતા રયા
હા ઈ ભણવા અ ત્યારે એમાં ભાભી આંગણવાડી ને જાય જો એને લઈને જશે નહી ફવાડે તો ત્યારે પાસ આવશે તર ને. સરસ કીધ લઈ જ ઓટો મારેને લાવજો રો. તદી એ મોડા જાય દહ વાજે કોમ બમ.
હમમ અત્યાર અત્યારની ચેડે નથી થ જ.
આધ્યા ના આધ્યા કરતા ત આબુષેમ આભુષમ કરતો હતો કોણ. તમે કીધું માર ત વેલા નીકળી જવાનું સે કીતર લઈને શું કરું કીધું હોય અને તાર કીધું રાતે હોય જવાનું વેલા. એવું તો મને જાવું પડશે ભણવા તો.
અ અ.
બસ ક‌ઇ હું જતી રહીશ તે વળી કોક માની જ કોણ.
હમમ અતમાં તો પણ હતારે હશે.
અતમત પણ વાતા યા અ ગી. તમારે વેલું ઉઠવું પડશે એમે કીધું પાસ.
હ તો વહેલું ઉઠવું જ પડે ને.
ભણવા જાવું હોય તો એટલે તોથી પી અહીંયા જવ એટલે વહેલું ઉઠું પડે.
હમ હમ.
મ પ માપ વેલું જવા હું કાલ આ આવીશ.
ચાર એવું એમ વેલા
હ વેલા મોટા લાઇસ
હમમ ચાલે ની બુનને એ કાલ જવાની ક્યા જતા હતા.
કાલ જણશે હનીમુન
હા
હ હાર હારું ના રે હું કાલે આઇસ.
હારું હવ શાંતિ.
કાચીની.
કાચી બપોરે જે હૈ આથરા બફોરા હૈ ને કાચીને મોટકોન
હ થરા બપોરો હ
હમમ.
ઈજ વિરાટ શું કરી રઈ
હોવ વિધાનંત તો રમેશ જયસિહ
એમ હવે
હ હવે ફવાડે છે ને કાલ તો જતાય રસી બાસણ
હા કાલ જતા રહેસી
હમ હવે તો રમે જ એ રોતાય નહીં
અ હ બીજી સોતિ હે. હ કાલ દતા વિડીયો કોલ કર મા તો બધા રોવી ભેગો.
હ અગજ કેવાર બોલું. અત્યારે તો.
નિષ્ઠા એ ત્રણે ત્રણ રવા વાજ હતા.
હ હ.
હ. સોનર્યાથી ના આવડે ફૂલ આવતોય
કાચી એમ કીધું કે અક્ષર થવાડતા નહી પ મેભી કે ફોન કર એટલે વીડીયો કોલ કર્યો.
હા. તેવા હતા. અહિયાયા નતો ફવાડતો અહિયાયા તો ઘરની બાજ જવાની નઈ એટલે.
હમમ અદરની અંદર રેવાનું એટલે ના ફાવે.
ઓવે મન મય રહેવાનું ને એટલે ના થાવ અને તં તો આ એકલો જતો રહેશે બારે
હ એ કય કે તો બારે ફરવા મળે ને
હા હોય તો બારે ફરવા મળે ને એટલે
હમમ. ઈવન નહી કેતા હવે બે પસે આવું બે પસે જાવ
ના વય તો નઈ ક્યા તો હજુ
મગફળી મગફળી તો હારી છે કોને હવે એની આગળાયલી છ.
એવું એમ મેદવાની છે ને હવે વડી
હ હજી તો હજી આળો નઈ ઉજ્યો હવે થોડું બરાબ થાય એટલે વેચશે
હડી વરસાદ આયો નતો બીજો વરસાદ
ના હવે નહી આવ્યો કોણ. હવે તો વાયરો ફૂકવા મળે હે. એવું એમ હોયકન તો નઈ આવ કોઈ ના
તારે મોટા મોટા ચારસોટા આયા તેમ તો
હોય તો કોઈ ની આયું કોય
હમ. એક મિનિટ એમ તો સોટા જતાય રીયો ઓગણું પલાળી એમને એમ લાગ્યું પ જતર્યો.
હોય તો કોઈ આયુ નહી કોન? ઓતો આમ હતું ત ખરી અંધારા જેવું પણ કોઈ આયું નહીં.
ઈ રયુ તારો એક મિનિટ આયું વધારે નહી આયું.
હમમ અ હમ.
શું કર્યું માર બૂનને? કાલ બટાકાનું શાક, રોટલી, શીરો
એવું એમ ઉમી બુનની આ રયા. કાચીન તમારા ઘરે બેઠાતા કોન?
બેઠાસે બધા એ?
હ અ હવે સારા આઠવા આવશે
અ સાલે સાલે
સારું આ ટાઇને પહી રોતવાનું કરશે ને પેલું ભણવા જાવાનું હોય ને વેલું
હહ અ હોવે ભણવા જાવાનું સે.
હમ અ.
કીધું મારે બે ચાર રોટલી કરજો ફરીન અક્ષુ ના રોધવા દે ના રો તવા દેન કરત
હ અ
એટલે તે કે હારુ દીધું કોન? મા ભાભીને પેલે મા પપા ઇયા પાટણ પાટણને પાટણ ઈ તો અઠવાડિયા હુધી ની આવે
એવું એમ
આવી જુદી ની આવી કોન બી જુદી બસ કોમ પતી જાય ઈયા પાર્લરમાં કોમ ચાલુ ફર્નીચરનું
જાઈએ કાન કે બીજા બીજા કણ એમ
બીજન કોકના ફર્નિચરનો પાર્લરમાં ફર્નિચર બનાવી અને પછી ઈયા પા પાર્લર ચાલુ કરશી
સાલે હમ બુનને બુને પાર્લરમાં જાય ક ની જાતા
બુન પાર્લરમાં ની જાતા
ચમ
બુને જ બંધ કર દીધું ઈયા પઠાકાણ હોય નીને કોઈ હવે આવતું નહીં ખાશ એમ કેતા બિન સિઝન જેવું ખરી કર
હ અ
એટલે ફરહાળ જેટલું કોઈ ના આવે વેક્સ
બેન આઈબ્રો વાળા આવે
વેક્સ ને આઇબ્રો વાળા આવે જેવું દીએ ન આવડે એ નો તું કે જાવું ઓય બે પોલકસ એક બે પોલ કસ વી તોય બઈ ચારસો રૂપિયાનું કોમ થઈ જાય.
સેન ઈયા કન તો બુનને આલતા નતા ને આમ ઈલે પણ આલ પેલુંન પગાર ચે આલત ત
હન તો પગાર આલે નોતું જાવું પંદરસો લેવાની શું મહિના હુધી
હમ અ
કેમ?
સાલે હવે ના દે તો મશીનનું કરે બેઠા
હોવ ના અરિ એ તો પ હેડે આવે બ્લાઉઝ ઈ વડી એક આયુ બીજું ઈનુ ઈ બાયડી એક આલીજી મેલીજી કોને એવી રીતના કરી
સાલે સીટીન તો બધા શીવડાવતા જ હોય
હોવ ઈ ને હોમ વાળાનું કોમ હારું આવે પેલા વજન વધારે ધટાડે વાળા રે ન ઈ રયા હાડી જ મસ્ત લઈને આઈતી આવી ને એવી બીજી હાડી લઈને આઈ બેહાડીઓલી ના એ તો ચોક ઈ હોમે વાળા ચોક ફરવા જસી ને પુલ હે.
હા.
મ્મ વાળ મ્મી કે મા મા કે દે મા મે વાળા પરરવાજે ને હજી બોલ બો કશ શિયાળું નહી એ પોલકું લઈ જ અને એવીને એવી બીજી હાડી આવી સ સે કેએ ઓનલાઈન હું મીલજું પરીકે.
હ ઓનલાન.
કુરિયર કરજો ના ના કુરિયર કરજ પરુ એ એટલે.
હમ સાલે ફરવા જઈયો.
એમને
અ ફરવા જે અ કે પહી લે આવશે અયા પ વટાડીને ખોખામાં હાલજો ને એ બધું ક
હમ હમ સાલે આલ જવ તો બ્લાઉઝ નેય છે કે હાડી
ચાર દાડ ફરવા જ આવે હે હાડી ન બ્લાઉઝ બે
બ્લાઉઝ છેક હાડી
હાડી ન બ્લાઉઝ
હા હ.
અને બ્લાઉજ શીવાનું છે અને એવું બીજું બ્લા
સાલેે મુ હમ
લ હાડી વેલવેટ જી લિ્સી એકદમ
હા દી છે. જે તો મસ્ત લાગતી હશે ને.
હા દિ હાડી હાખે પછ ચોરી જીહાડી અથી મસ્ત મસ્ત અલી એંદ હારાગે. એ તો ધોળાં વને હરખઈલા હારી લાગે. આપડે બધું પ્યારો ને ભાઈ ના હાર લાગેને ના આપડે ના લાગે રોવા જ ને એવી આપડે હાડી કેવાય. એવી હાડી.
હા હા. મુ એ બુન જીતી કાર ફોન બિલ્ડિંગ ની બુન શીખડા તો પણ.
શીખવાય અમ તો કશું નહી જે કાલ એક ટોપી અક્ષું હારું શીવી કોણ
કાલ બેઠા તા મશીને દેખાળ
હાહી ઇ કાલ ટોપી એક
મુું ન બે નહી એ વેલવેર જેવું બ્લાઉઝ લઈને આયા હતા. બુન તમે શી ફાતુ ન શ તરત. ખોલ આવે બુને કીધ આપણની ગત તું વેલવેર કરતા વેલવેડ તોય સ્વા આ તો કાપડ જ એવું દિશતું એમને હળચી જાય ને એવું. કીધા આપણા કોમનુંનું નહી કીધુંને કી તમે બેહો કીધ.
અમુક કાપડ એવું આવે ને એટલે ફાવે જ ના શિવ ત જ. હમમ.
એવું ને એવું કાપડ નનું બીજું લઈને આવ્યું. અને કલર અલગ એવું નવું કાપડ પસવડ તૈસી એવું વધારે યાર એ અને એ તો બધું વ ધોળા હોરખ હારા લાગે.
હા આપડે તો હારું ના લાગે.
ના લાગે હા હાહુન વવુ બધા ફરવાજીસ્તી કરણ
અલા આપડે વરહાંદ ચોક જાવું હોય ને તો એના પાડ.
તીન છોકરા ન વઉ આવે હે?
હોવ એને છોકરાને બહુ આવે છોકરાને તો છોકરો છે.
એવું એમ.
બાજુવાળા ન તો વિશ્વ કર તો ચાર દાડેથી મોટો નોનો એમ કો ત અને એ શું તોરી
હા એ તો જોઈતી. હા.
પિનછીન બધોય જ્યોસ તન ફરવા.
હક અક્ષય શું કરે હૈ અક્ષુ અક્ષુ શું કરે હૈ?
આ રમેકડા સીધ રમેજાયસી ટ્રેક્ટર હાંકીશ અક્ષુ કાકા જોઈશે લોઢા
હનહ અક્ષુ કે અવે ટ્રેક્ટરમાં બેસવા નહીં આવવું?
એમાં ટાવર છે ને તો વધારો આવે.
હા ટેક્ટરમાં બેવા અક્ષુ કે ની આવું? અલીબીન કેતીતી તરત મોકલો કઢીકે
કઢીક રઈને અવ કરજો કઢીક રય કરો.
હારુ હા હહ. અક્ષુ બપોર અકડાઈ
તા એટલે બધો બકોડો કરી છોકરો તેમાં.
હહ. હવે તો હવે તને નાહવા જઈ રહે ભણવા જવાનું છે.
હવે અમારીમાં ભાભી બનાવે આ ધુવા કરીશ. તે મને કે તમે ના દસ વાગે જાહી તો દસ વાગે તને બધું કોમ પતી જાય. હ પુણા દ દહ વાજે જશું તો પણ. તો કડી કોમ પતી જાય. હું લુઘડો ધોઈશ ને ઈ પોતું કરશે.
અમારે હવે સારવારવા જ આવશે ને પછી
લતું વાનું હોતી ખાવાનું. હવે હું વેલા જ આવતી રઈશ આ ભાભી એડસ એશ મને એક લિમ્સ શ શું ફાવે ભાવ? એરિયા હોય ભાભી હોય ન મને ફાવે
જે વેલી જે એવી વેલી આવ.
પની બુની વેલા આવ જ કેતા પછી શી ખબર. એના હારા એ પ પેલા જવાનું શે.
એવું છે એમ વહેલું જવાનું કેતા હતા ગોદડીને બધું ઓય પડ્યું છે.
શી ખબર ભય તમે આવો તો સાંજના જાય શી ખબર.
હ હું ફોન કરીને કઈશ કે હું વહેલી આવીશ ત બપોર ચીડી ને આકળજો. એ બુ ને ગોદડી હારું બણાય છે.
હક પેલા ની બનાવાને ક્યારે થાય.
હ અ વિરાાસારું ગોદડી બણાય છે.
હ હ.
હજુ હું તો અ નઈ લાવ પાટણ પડી છે ગોદડી ને બયની મી લેતા આવ છું.
ચાલે.
ઉપાડુ બે બેયની સોકરૂ ના ફાવે તે પેલા ચાર રૂમાલ મંગાય નહી તો અં નવાના ભારે મંગાયા હતા.
હ તલા મોલમાંથી લયા હશન
હેં
મોલમાંથી લાયાસી હમ હમ હા હ વીસ વિશવ આવ તોશેને મોલમાં તો જેટલું મોઘું હોય છે.
હુંકું આજ છું લાવે બાપા બસો ને ત્રણસો ને અઠીસો ને એવા પોણસો પોણસો રૂપિયા શું લે તારે ત્યાં અમ તો જોઈને આવતા ફરી
નવો નવો મોલ બન્યા એમ જતા
હા એમ જ હતો નવો વિશાલ કેવું કોક નોમશે અહીંયા જ હતો એ જ ના આવતારીયા ત પણ હ એ તોની બુનને કહીશ કે ત મોડા હેડજ હું વ્યાલી આઈશ કઈ પી ને અધિક ચાાલ મેલવા જ છે
હ શી ખબર આવે લેવા આવે શીખ મેલવા દેશે
હ અહીયાં હહરાન પેલા જવાનું ખરું કર ને એટલે હ હારુ હા એટલે રાજસ્થાન જવાના કરી ભેગા
હમમ હમમ
તો પિંકી ચારા બાંધ
શી ખબર હ એ તો નક્કી નહી પૂછ્યું નહ કોઈ
એવસે કારળ કોઈ વાતા નહી
શનિ રવિ આવે તો આવે કે થતા હોય તો છેે ના આવે બરોબાર જાય
શી કરે છે એમ કરે એમ સાગર ભાઈ આવશે તો આવશે ન એકલખ ચોથી વહેણ આવશે
હમમ સાગાભાઈ તો આવે તો છેને પેલા તો અ ક જવાનું હોય શનિવારે સાગે ભાઈ આવીને શું કરે
તો એ સાચી વાત છે આગર ભાઈ એને શું કરે નહોતા આવે
હું હું પિંકી બાપી એક લ જ તરી ચાલે
હવ સારું એમ જેમ કરું એમ કરે આપડે તો શું ક
હ આપડે શું હમ
તાર જ કરું કરે
હમમ
એયા તો હેરાર દું
હમ
જેટલી મિનિટથી
હ હ
નહી ચૌદ શી ખબર વેલીડિટી બડી બતી જએ એક શેસ એ
હે
આટલી મિનિટ થા ત્યારે પૂરી હવે ચૌદ મિનિટ પૂરી થી
હ
પેલા હવે આવા ટાઈમ તો કોઈ જોડે હોય નઈ બાપ
હમમ બે મિનિટ વધતી જ લાગે
હા પણ હવે ચટલી મિનિટ શીખવા તીજી છે તો હો જ હતી ત તો બાર સાાડા બાર મિનિટ હતી મા પપ્પા થી વાત કરી પાઈ થી વાત કરી
હમ્મ કાલ લાગતો હતો તમારે મમાં
પંદર મિનિટ તોઈ જ ક હ કાપી દો હા કાપી દોર